કેમ છો.
હા ભાઈ એકદમ મજામાં છે, ને અમારા ઘરના પણ બધા મજામાં છે. તમે શું કરી રહ્યો છો, અમેં તમારો કઈ પ્લાન હશે જેમ કે ચોમાસું આવી રહ્યું છે, તમે કશે ફરવા જવા કે પછ ફરવા ગયે હો તેને કઈ વાતચીત મારા સાથે કોઈ શેર કરો ને
હા હમણાં તો હું જોવા જઈએ તો ઘણી બધી જગ્યા જે લોકેશન છે, ત્યાં ફરી આવ્યો છું. જેમ કે જોવા જઈએ તો હમણાં તો હું મહારાષ્ટ્રમાં જાઉં છું, કારણ કે મને નેચર અ નેચર કિલ્લા એટલે નેચર સાથે જોવાની નેચર સાથે રહેવાની ખુબ જ આદત છે, અને ગમે પણ અને હું નિહાળું પણ છે. હાલમાં જોવા જઈએ તો હું મા રસમાં જે માથેરાન આવેલું છે. પછી, જે રતનગઢ આવેલું છે. પછી આ કલસુભાઈ આવેલું છે, એમ જે ઘણી બધી લોકેશન હતી તે મેં ત્યાં ગયો હતોું અને મેં બ્લોગસ પણ બનાવ્યા છે, કારણ કે મને નાનપણથી ઇન્ટરેસ્ટ છે. કે બ્લોક્સ બનાવો જોઈએ મને એવું નથી કે બ્લોગક્સ મૂકીને મારે પૈસા કમાવા છે. કે પછી મારો એક ગોલ છે. અને માર એ એવું નથી, મારે મારે એના પર ખાલી વિડીયો બનાવે છે. મારે યાદગીરી માટે ખાલી બનાવે છે અને હ મને શોખ છે. મને ઇન્ટરેસ્ટ છે. કે હું ક્ પણ જાઉં તો લોકોને જણાવું કે મેં ક્યાં ત્યા રહ્યો ત્યાં અને હું સોલો ટ્રાવેલર છું, એટલે કે મને એકલોું જવાનું પસંદ છે. તો મેં કલશુભાઈ પણ જ્યાં કેમ્ કરી જેમકે આપણે મહારાષ્ટ્ર ન જે હાઈએસ્ટ પીક ગણાય છે. એટલે ઊંચામાં ઊંચી જગ્યા ગાય છે. ત્યાં પણ રહ્યો એક નાઈટ તો ત્યાંનો અનુભવ હતો તે હું જણાવ્યું એમને ત્યાં જયારે મે તમને જણાવું તો ત્યાં રોકાયો હતો ત્યાં એટલો બધો પવન સાને ચાલુ થઈ ગયયો હતું કે મારું જે ટેન્ટ હતું તે ઉડવાની સ્થિતિમાં આવી ગય હતું અને મને એવું લાગી રહ્યું હતું કે આ જે રાત છે, તે મારી માટે છેલ્લી જ રાત જેવું મને લાગી ર એેટું. કારણ કે એટલો બધો પવન આવી રહ્યો હતો, અને ત્યાં ઇન્ટરનેટ ની સ સુવિધા તો છે. ફુ ઉપર તો ક્યાં પકડવાનું આટલા ઉંચાઈ પર તો ઘણી બધી મુસીબતોો નો સામનો કર્યો, પરંતુ સવારે જયારે ઉઠ્યો ત્યારે બહાર જઈને જોયું. તો વૃક્ષો પણ પડી ગયા હતા એટલે મને એવું વિચાર આવ્યો કે હા, સાંજે પવન તોો ખુબ જ જોરદાર આવ્યો હતો અને મેં સાંજે શું કરેલું કે પથરા ને જે બજનમાં ર તે પણ ઉંચકીને અંદર મ મુક્યા હતા. એટલે અમારો ટેન્ટને તો કોઈ નુકસાન નહી થયેલું એટલે અમે ખુબ જ મુસીબત માં મુકાઈ ગયા, પરંતુ ખુબ જ મજા આવી, કારણ કે કોઈ હતું પણ નહી છોટું એટલે કોઈ સાથે વાતચીત પણ નહી કરી શકતો તો નહી કોઈને કોલ પણ નહી, કરી શકું એટલે ત્યાં રહેવાની એમ તો મજા આવી હતી. અને જયારે સવારે ઉઠ્યો અને સવારે જે ચાય પીટી એકદમ હા્ટ પણ દૂજતા હતા એકદમ કારણ કે એટલી બધી ડર આમ આખી ના આખી નાઈટ મેં ઊંઘેલો પણ નહીં એમ આખી રાત્ર જ આગળ જ રહેલો એટલે ખુબ જ અમે ડરી પણ ગયા હતા અને સવારે જયારે ઉઠ્યો તમને જણાવ્યું ચાય પી ત્યારે જરાક આનંદ થયો અને પછી ફ્રેશ અને બધા લોકો આવવા લાગ્યા તો લોકો પણ મને પૂછતા હતા કે તમે આખી ના કેક કારણ કે સાંજે એ લોકો પણ જાતા હતા કે એટલો બધો પવન ને એમ રહ્યું હતું. તો હું એ બધું જે કોન્ટેન્ટમાં મારા જે જણાવ્યું બ આ જે યુટ્યુબ પર જે ભાઈ વિડીયો બનાવું છું. તેના દ્વારા મેં લોકોને એ જણાવ્યું કે આવી રીતે મેં રાત રોકયો હતો પછી ત્યાંથી મારી જર્ની સ્ટાર્ટ થઈ કારણ કે મેં પહેલો પોઈન્ટ મારો એ જ હતો પછી કલસુભાઈ થી મેં જર્ની સ્ટાર્ટ કરીને રાટણગઢ ગયો અને રાટનગઢ પર જે કિલ્લો છે, તે એકદમ જોવા લયક છે. અને ત્યાં પણ જાત જાતની અ બધી શોપ પણ છે દુકાન પણ છે ઉપર પ્રુ એટલી મજા આવે છે ત્યાં જઈને ત્યાં વાતાવરણ પણ એટલું મસ્ છે. અને ત્યાંથી જે વોટરફોલ દેખાય છે તે પણ જોવાની ખુબ જ આનંદમય લાગે છે. અને વોટરફોલમાં તો કેટલાક જગ્યા લોકો ના હતા પણ હોય છે, પરંતુ અમે એમને સમજાવ્યું કે કેરફુલી કારણ કે ઉપર થી પથ્થર પણ પડી શકે છે, અથવા કોઈ વૃક્ષ તણાઈને આવે તો એ પણ પડી શકે છે. તો એમને અમે એમને સમજાવ્યો હતું એ લોકો સમજી પણ ગયા હતા. અને લોકો ત્યાં કચરોને અમુક જગ્યા તો નહીં ફેંકતા હતા. પરંતુ ખાસ કરીને મેં તમને કહું તો અમે રતનગઢ થી જયારે નીકળ્યા હતા જયારે અમે બીજે કસર ગયા હતા મહારાષ્ટ્રમાં તો ત્યાં લોકો કચરા ન ગમે તેમ ફેંકી રહ્યા હતા તો અમે એમને માર્ગદર્શન આપ્યું કે તમે કચરો ગમે ત્યાં ના ફેંકશો. કારણ કે જો કચરો ફેંકશો તો તેના કારણે પકરોટીને ખુબ જ નુકસાન થશે. અને આવનારા જે પેઢી છે, તે લોકોને આ પગડીું નુકસાન છે ભોગવવું પડશે. કારણ કે હાલમાં જોવા જોઈએ તો આપણા બાજુ પણ ગરમીનું પ્રમાણ ખુબ જ વધી રહ્યું છે. અને વરસાદ પણ ખુબ જ આવી રહ્યો છે, જેમ મેં તમને જણાવ્યું કે કલસુભાઈ પર જય મે નાઇટ રોકાયો હતો. ત્યારે મેં પણ ઇન્ટરનેટની માધ્યમ દ્વારા જોઈ લીધું હતું કે રાત્રે પોવાનની ગતિ કેટલી રહેશે. વરસાદને ઓો નથીવાનોને એ બધું જોઈ ને ત્યાં નાઇટ રોકાય હતો. પરંતુ વાતાવરણ એકદમ અલગ ચેન્જ થઈ ગયું છે પ્રદુષણ છેના કારણે મને એવું લાગ્યું કે પ્રદુષણને કારણે ચેન્જ થઈ ગયું છે તો એના કારણે મને ખુબ જ નુકસાન ભોગવું પડ્યું હત એટલે હું લોકોને એ સ્ટોરી પણ જે વિડીયો બનાવ્યો એમાં પણ મેં જણાવ્યું છે. કે પ્રદૂષણ આપને કેવી રીતે ઇફેક્ટ કરે છે, અને મેં ત્યાં સ્ક્રીન શોટ પણ જે પાડેલા હતા કે વેધર કેવું બતાવે છે, અને પછી અચાનક કેવું થઈ જાય છે. એટલે અત્યારે એ લોકો પણ અમારા પર માન રાખ્યું અને હાલમાં જોવા જઈએ તો બધા જ લોકો અ કચરો નો યોગ્ય નિકાલ તો કરે છે, અને કરવો પણ જોઈએ. અને હાલમાં જોવા જઈએ તો હું મહારાષ્ટ્ર આવી રહીશ પછી મારે આ એટલે બીજી જગ્યા છે. જે આ ડોન હિલ સ્ટેશન છે, તે પણ એક્સપ્લોર કરવો છે. ને મોટી રોલ છે, એ મારે એક્સપ્લોર કરવો છે, કારણ કે એ મહારાષ્ટ્ર એ મારા મેં જ્યાં રહું છું ત્યાંથી ખુબ જ નજીક છે, અને મારે એક થી દોઢ કલાકનો રસ્તો હોય છે, અને સરળતાથી ત્યાં પહોંચી જઈ શકોું છું. મોટી કરોડ તો અમે ફ્રેન્ડ લોકો સાથે મિત્રો સાથે જયારે જવાનું ચાલુ કરેલ ત્યારે પહેલી લોકેશન, એ હતી અને ત્યાં ગયા હતા, જો પહેલી વાર ગયા હતા તો મને હજુ પણ યાદ છે. વોટરફોલ દૂર થી ખુબ જ સુંદર દેખાતા હતા. પરંતુ ત્યાં ગયા ને ત્યાં લોકેશન પર વરસાદ એટલો પડતો હતો ને ચારે બાજુ વાદરા જ હતા. તો, અમને ત્યાં નીચે કંઈ જોવા જ નહીં મળ્યું એકદમ ડુંગર પર હતા તો પણ અમને એવું લાગતું હતું કે અમે નીચેની જમીન પર છે. એટલે અમે મુસીબત માં મુકાઈ ગયા હતા પરંતુ આ શું છે, હમણાં પાછા જયારે ગયા ત્યારે અમને ખુબ જ મજા આવી છે. શ તમે પણ મેં જે તમને લોકેશન કે તે વી લોકેશન પર તમે પણ ફરવા માટે ગયા છો, અને તમેની યાદો જે છે, તે તમે મારી સાથે શેર કરશો.
હા, ભાઈ હું પણ આવી બધી લોકેશન એટલે કે તમે જે આ હરિહર ફોર્ટ પ આ બધ રતનગણ કે ભાઈ હરેચંદ્રગઢ એ બધી જગ્યા મેં એમ, તો મને જવાનું દીક લાગે છે કારણ કે ત્યાં બધું લસ અને ખુબ આપડે પગ ગમે ત્યાં મૂકી ત પછી ઘણી બધી પ્રકારની ખાઈ હોયને એવું બધું હોય છે. એટલે આમાંરે ટ્રેકિંગ વધારે કરવું પડે છે, એટલે કે અમામાં જે જોખમ વધારે હોય છે. કારણ કે વરસાદ ન વાતાવરણ છે, અને પછી આપડ પગ જો લ સી ગયા અને પછી, આપણને કોઈ એવી દુર્ઘટના થઈ જાય એટલે કે આવી બધી જગ્યાએ મેં નથી ગયો પરંતુ તમે જે કીધું જેમ કે મોટી કોરવડ છે, કે પછી વિલ્સન હિલ છે. અને અમારા આવા નજીક ગામમાં તમને કીધું કે જે એટલે પ ગણેશ પણ છે, ત્યાં પણ હું ગયેલો છું કારણ કે અમારા ઘર ના એ અમારા ઘર પાસે જેમ કે બહુ દૂર એટલે કે વિસે કિલોમીટર હશે પરંતુ ત્યાં જવાનું અમને ખુબ ગમે છે, અને મોટી કરવડ અમે દર વર્ષે. અમારા ફ્રેન્ડ લો સાથે અમારો પ્લાન હોય જ છે, અને ત્યાં તો અમારે ફિક્સ જ સ્થળ હોય છે કારણ કે ચોમાસાના સિઝન માં આપડે ફરવું ખુબ જરૂરી છે, અને ફરવાનું તો આપડે આખા એટલે હો જે કારણ કે, ઘરને ઘરે બેસી રહવો. તે તો, આપડા સરવ ટાઈમપાસ પણ થાય અને આવી બધી સીઝન માં ફરી લેવું જોઈએ કારણ કે હમણાં આપડે નહી, ફરશો તો પછી આગળ જતા શું થવાનું છે. હવે તો આપડથી ફરવું જ જોરૂર કારણ કે હવે તો પછી, આપડે તો પાંચ છ વર્ષ પછી, આપણે જોબ પણ લાગી જશું અને ઘણી બધી જવાબદારી આપડે માટે આવી જશે અને ઘણું બધું નું આપણે, બધું કરવું પડશે એટલે આપણા ફ લેવું જોઈએ અને આપણા જે બધા ફ્રેન્ડ સર્કલ. ફ ફરવું જોઈએ કારણ કે ફરવું આપણા માટે સારું કેહેવાય કારણ કે આપણું માઇન્ડ ફ્રેશ કરવા માટે ફરવાનું પણ ખુબ જરૂરી છે. એટલે મારે તો એજ કું છે, ને ઘણા બધા લોકો એમ તો તમે જે કીધું કે તમે જે બધું આવા બધા પ્રકારના બધું જે સ્થળો સાથે એટલે તમે સ્થળો બધા મુલાકાત કરેલી અને મુંબઈ જે મહારાષ્ટ્ર છે, તે લોકોું તમે પણ ગયેલા અને, એવું બ કરવું જ જોઈએ કારણ આપણે જે ટ્રેકિંગ કરીએ તો આપો ફિટનેસ પણ સારી રહે. તો આપડણે ક ટ્રેકિંગ કરી શકશું કારણ કે ઘણા બધા લોકો એવા હોય છે, કે આવા અલગ જે હ બધું ટ્રેકિંગ કરવા જાય તો, પછી એ લોકોને કોઈ વાર હાફ ચડી આવે ચક્કર આવે. એવું બધું પ્રકારું તકલીક આવે છે, એટલે કે પછી એ લોકોનું મુખ્ય કારણ એ છે, કે ફિટનેસ સારી નની હોય. તો પછી એ લોકોને આ બધી પ્રકારનો જે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. બાકી ફરવાનું તો અમારા પણ ખુબ ગમે છે, કારણ કે આપણા દેશના ઘણા બધા પ્રકારના ધાર્મિક સ્થળો છે. કે પછી એવા ઘણા બધા પ્રકારના હિ સ છે, જેમ કે તમને ખબર છે, કે સાપુતારા સાપુતારામાં તમને ખબર છે, કે ઘણા બધા પ્રકારના વ્યક્તિ કે પછી ઘણા બધા દેશના કે પછી ઘણા બધા શહેરો ના વ્યક્તિ ત્યાં ફરવા આવે છે. કારણ કે હિલ સેશન એટલું ખુબ સારું છે, કારણ ચોમાસાની સિઝન આવે છે ત્યારે તો ખુબ એકદમ સુંદર અને રમયાણભર થઈ જાય છે. અને જે બધી પ્રકારના દોર જોવા મળે કે પછી ત્યાં બધ નાના નાના પ્રકારના બધી નદી જાય કે પછી ત્યાંના બધા અમુક પ્રકારના દ્રશ્યો ખુબ સારા હોય છે. અને ત્યાં એવું સનસટ ઇકો પોઈન્ટ પણ એવી જગ્યા હોય છે, ત્યાં ઘણા બધા લોકો જોવા માટે હોય છે. અને ત્યાંનું જે વાતાવરણ હોય છે, તે એકદમ ઠંડક મયને ખૂબ વાતાવરણ ખુબ સારું છે. અને મેં હમણાં ત્યાં મે પાંચ છો, દિવસ પહેલા ગયા એ્યો હતો અમારા પરિવાર સાથે અમે એક અમે રાત એટલે કે અમે બપોરેના ત્રણેક વાગે નીકળ્યા હતા અમે એક ટ્રાવેલર્સ બુક કરી હતી અને અમારે ત્યાં જતાં અમને પાંચ કણા બાદ થઈ ગયા હતા અને અમે જે સનસેટ પણ સારો અમે જોયો અને ખુબ સારી રીતે અમે મજા કરી અને અમે અ તો ત્યાં ત રોકાયા નથી પરંતુ અમે સણસરપર જે ચોકલેટ માર્કેટ હોય છે, ત્યાંમાં ફર્યા અને ચોકલેટ લીધી અને બધું નવા, નવા પ્રકારની પાપડી હોય છે, ત્યાં પછી સાબુદવાળાના બધા આ જે પણ તડવાની બધી વસ્તુ હોય છે, તેમાં લીધી અને ખુબ મજા કરી અને ત્યાં આવી ઘણી બધી પ્રકારની મીઠાઈઓ છે, આપણા દેશમાં ઘણી્યા પ્રસિદ્ધ છે અને ઘણા બધા લોકોના દેશનાણા નાગરિક પણ ત્યાં આવે છે, ફોરેનર પણ મેં જોયા છે, ત્યાં ફરવા માટે કારણ કે જે હિલ સ્ટેશન છે, એટલે ખુબ સારું છે અને આપણા દેશમાં એમાં મારે એ કેહેવું છે, કે આપણા દેશમાં એ બધી જે એટલે કે ટ્રેકિંગ કરવા સ્થળો કે પછી ફરવાલાયક સ્થળો કે પછી તે સ્થાનો એ બધી જગ્યાએ મેં કચરો પડું ખુબ નજર એટલે કે અમે જોયો છે અને આપણા દેશના ઘણા બા નાગરિક આવું ગમે ત્યાંથ કે પછી ધાર્મિક સ્થળે આવું બધું લોકો ગમે ત્યાં કચરો ફેકે છે. એટલે મારે તો એજ કેવું છે, સરકારને કે પછી સરકારે આ વે જે કચરો કરે છે તે લોકોને સમજાવવું જોઈએ કે ભાઈ આપણા બધા ધાર્મિક સ્થળો પર પણ આપણને આવું બધું પ્રકારનું કચરું જોવા મળશે. તો બધ આપણે ધાર્મિક આપ સંસ્કૃતિ બધા બહારના વ્યક્તિ જોવા આવશે. તે લોકો શું વિચારશેમ એટલે મારે તો એજ કેવું છે, કે ગમે તે પ્રકારની આપડે આવું બધું કર તો પછી ઘણા બધા લોકો આપડા ધાર્મિક સંસ્કૃતિ પણ જોવાની આવશે અને આપણા દેશને એવ ગમે તેમ એટલે કે આપણા દેશના માનશે પણ નહી. કારણ કે આપણા દેશમાં આવું ઘણી બધી પ્રકારની આવી બધી ગંદકી જોવા મળે છે, તોરે શું કેવા ગે છે, આ તો તમે ક્યા ટ્રેકિંગ કરવા માટે ક જઓ તોમને પણ આ કચરો આજુચરો દેખાડો હશે તમને ભાઈ
હા મેં તમને આગળ પણ જણાવ્યું કે જે અમને કચરો ના ઓળેખાય છે, તો એમના નિકાલ માટેની મેં વ્યવસ્થા કરવા માટે એમને જણાવું છું, અને એ લોકો નિકાલ ની વ્યવસ્થા પણ કરે છે. એ ખુબ જ સારી બાબત છે. અને ફરવા જાય ત્યા ખાસ એ બાબત નું ધ્યાન રાખવું જોઈએ કે તમારી પાસે યોગ્ય પાણી લઈ જવા માટે પણ વ્યસ્તા હોવા જોઈએ કારણ કે ત્યાં પાણી પછી ત્યાં મળતું નથી કારણ કે પણ સોપ પણ હોતી નથી. તમે કશે એમ શહેરી ઈલાકામાં ફ્ર ગયા હોય. તો તમે નહી લઈ જઈ શકો તો ચાલી શકે છે, પરંતુ તમે જયારે ખાસ કરીને ડુંગર પરર જાવ છે. અત્યારે પાણી માટે બોટલ કે પછી જમવા માટે પણ થોડી ઘણી વાનગી તો લઇ જઉ છે, એમ તો ફળ ફળાદીનેું તમને મળી રહે છે. પરંતુ કશે નહી પણ મળે તો તમે મુસીબતમાં મુકાઈ શકો છો. એટલે લઈ જવું જોઈએ અને ઇન્ટરનેટ ની સુવિધા ખુબ જ ઓછી પડતી હોય છે. એટલે આપડ ખાસ કરીને આપણી સાથે જેમ જે રાઉટર હોય છે. તે છો વઇફાઈ ની સુવિધાય છે. સ્ટોની મુલાકાત કરો જો અને સાથે સાથે આપણી પાસે જે પાવર બેંક છે. તે પણ હોવું જોઈએ ને તો જો પાવર બેંક ની હશે તો આપડણે ઘણી બધી મુસીબતમાં મુકાઈ જશું જો પાવર બેંકમાં શું હોય છે, કે આપણે પાસે દુકાન પર નેવા રોપાય હોય છે, તો એ લોકોને થોડા ઘણા પૈસા ચૂકવી નથી પચાસ રૂપિયા ચૂકવીને આપડણે અનલિમિટેડ જેટલું ચાર્ કરવ હોય આપણી પાસે જેટલો સમય હોય તો એટલા આવા સમયમાં આપણે ચાર્જ કરી શકીએ છીએ એટલે એ બાબત મને સારી એવી લાગી છે. અને અમે શું છે મારી પાસે બે પાવર બેંક છે એટલે બે દિવસ સુધી મને જે ફોન નું કનેક્શન છે. ચાર્જ કરવાનો પોઈન્ટ છે તે ન મળ્યો તે છતાં પણ હું બે ત્રણ દિવસ તો આરામથી નીિકળી શકું છું કારણ કે મારી પાસે સારા એવા વોલ્ટેજ ના પાવર બેંક ઉપલબ્ધ છે. સારું ભાઈ ચાલો પાછા પડશું ત્યારે આપડણે જે ફરવાની લોકેશન ની વાત કરી તેના વિશે ઊંડાડપૂર્વક વાત કરીશું.
હા ભાઈ સારું મળે પાછા આવવા ન ને પ્રકાર ટ્રેકિંગ હોયશ તમે પણ મને જણાવશો ને હું પણ તમને જણાવીશ ભાઈ
હા ચાલો